હલો. હલો? ચાલો આનું શું કરું એને હા. હા બોલો હલો હા હા હા સમજીી ગિયો
હા. તો આવી રીતે કરી શકો છો તમે.
હમ મને વાત શું કરવાની.
કોઈ બી ટોપિક ઉપ ઉપર. જેમ તમારા તમારી ફરવાની ફેવરેટ જગ્યા થઈ છે.
એટલે ટોપિક એમની પણ આ એપમાં ટોપિક આપ કે આપણે ગમે તે વાત કરી શકીએ એમ ક
આપણેે અમે તે વાત કરી શકિયે
એટલે હમેથી કે નહી કે આજે ટોપિક ભરવાથી એવું.
નહી ના ના ના ના ગમે મતલબ જો હું તમને પૂછું કે તમારો ફરવાની ફેવરેટ જગ્યા કઈ છે. તમે ત્યાં જઈ આવ્યા છો. એ રીતે તે તમે હવે જવાનું વિચારી રહ્યા છો. તો
હમ હમ
કેટલા દિવસમાં જવાનું પ્લાન કરી રહ્યા છો હ હમણાં શું કરી રહ્યા છો ભણો છો
હમ હા હા સમજી ગયા હવે
ઓકે આવી રીતે જે તમે કરી શકો છો. હ એવું નથી તમારા ફ્રેન્ડસ છે. ફેમલી છે કોઈ નહી બી એડ કરી શકો છો આ જેના વાત કરવા માંગતા હોય
ઓકે ઓકે હ
હમ હા તો તો મેમ દસ મિનિટ
દસ મિનિટ હમણાં ફોન ચાલુ રાખવાનો.
દસ મિનિટ સુધી ચાલુ રાખું તો સારું છે, આપ બંનેને પૈસા મળશે.
એવું હેમ, તો કઈ નહી, ચાલુ રાખોમ. હા
તમે કંઈક, તમે કઈ વાત કરો.
હમ, બરોબર તમે બોલો તમારા વિશે
પેલા એ, કે તમે શું કરો છો.
કોલેજ, ચાલુ હમણાં તમારે.
ઓકે આ કોલેજમા શું એફ વાય, એસ વાય, ટી વાય બીિકમ
ફોર્થ ઇયર, મેડિકલ કોલેજ
તો ડોક્ટર બનવાની, તૈયારી ચાલુ છે. ઓકે, સારું વેરી ગુડ, સક્સેસ બી થશે ચાલુ છે, એટલે હું, હાઉસ વાફ
હા હા, એટલે ચાલ, હમ તમે હું, કરો?
બણી, લીડુ
હમ, શું ભણે કેટલું ભણે
બીકમ
કેટલું ભણ્યા એમ
બકોમ, બિકમ. હમ બ.
બરોબર. હા, હા બીજા કોઈ, સોર્સ નહી? ઇન કમલા. હલો.
ચાલુ છે, વક ફ્રોમ હોમ.
એવું બીજું શું ચાલું, એમ.
પછી આવું બી કઈ, આવે તો એ બી ચાલુ રહેે
હ, વર્ક ફ્રોમ હોમમા. મતલબ મતલબ, કે કેવી ટીવીટી, કરો હલો. હલો. હાલો